કેમ છો? હલો મજામાં છો હા એટલે મુ એમ કેવા માંગતો હતો કે તમારો અવાજ શું આવે છે, બેકગ્રાઉન્ડ માં એઈ થોડો તમે અવાજ બંધ કરો એટલે મજા આવે હ હા એટલે જે આપડ જે એ બની ફેક્ટરી ખોલવાની હતી ખબર છે, તમે કિ
હા હા
એ ટેબલની એ ટેબલની ફેક્ટરી ખોલવા માટે આપણે પેલા મશીન જોયશે પાંચ છ લાખનું. માલ બનાવાનું ને એ બધું નહી એમાંથી આપણેે સારું
તમારે બે ગ્રાઉન્ડ નો અવાજ આવે વાયરા નો ઘાયુઘા
હા એટલે અમારે પવન ખુબૂકાય હ છે તેથી કરીને મારે ક્યાંક સેટું જવું પડશે તો થોડું આમ સારું એવું પર્ફોર્મન્સ મળશે ને પર્ફોર્મન્સ મળશે ને ડાયરેક શોષણ થઈ જાય.
હમ
પછે જે આપણે એક જે ફેક્ટરી ખોલવાની છે ટીબાની એ અલગ અલગ રીતે આપડે જે બસે તનુ આપણે ઉત્પાદન કરીને પછી આપણે જે ટેબ પાડીશું ચારસો પાંચસો પછી એમાંથી કમાણી કરીશું પછી અલગ અ અલગ રીતે જે આપણે જે સંશોધન અને શોષણ કર છેં શોષણ કરીને પછી જે આક આપણો ધંધો છે આગળ વધારીશ આગળ વધારી છે એટ જેથી કરીને જે અલગ અલગ રીતે આપણું નોમ બને છે. ત્યારે ટેબલ વાળ શવણજી અને ધવલજી અને ભીડીલાલ ત્રણ જણા ગમ એ કે મા પફન્સ તો એવું કર્યું છે કે કે એનું પરફોર્મન્સ એવું કર છે કે ત વાંચ શું કરો. એમાં જે અલગ અલગ રીતે જે આપણે ટેબો નું ઉત્પાદન કર ટેબુ પાડીશું હાથ નું ટેબુ આઠ નું ટેબુલ નવ નું ટેબુલ દહનું સૌનું ટેબુ પડશે અને એ જે મો ત મોટું પેલું આવે ને બે નું પચી નું ટેબુ પડશે. જેમ કે જે ઘર પાછી મજબૂત થ
મારે ત મને એમ કેવા જવું છે કે જેમ કે એક પશુપાલન એક ક વ્યવસાય એક સારો કહેવાય. જેમ કે ગુજરાતમાં અનેક લોકો બધા ડેરીઓમાં દૂધ ભરાવા જતા હોય છે. પશુપાલનનો વ્યવહાર સારો કરતા હોય છે જેની અંદર એક સાર ક ગુણવત્તા વાળું આપડે દૂધ ભરા હોય છે પેસ્ટ નું દૂધ ભરાવતા હોય છે ગાયનું પે નું દૂધ ભરાવતા હોય છે જેમ કરીને આપણું શોષણ થઈ શકે જેમ કે અંદર એમાં એક સારા પ્રમાણમાં એક પગાર મળી શકે પગાર મળી શકે એટલે આપણું પૂરું રોજગાર. ગુજારીએ શ કે જેમાં એવું હોય છે કે જેની અંદર. ઘણા બધા અ બનાસકાંઠા ના પશુ. પાલનકુમાર ધામ વળગયા છે એટલે કે જેની અંદર પાંચ જ કાસચારો આવે કાસચારો આવીને પછી તેની અંદર અલગ અલગ ખેતી કરે ખેતી કરીને પછી પશુપાલનને જે કાસચારો વધે છે. એ પશુપાલનને નાખે છે જેમ કે એ દાડા ના બંને ત્રણ ટાઈમ નાખે તો એમનું દૂધ બી સારું દેખાય અને વધારે દૂધ પ્રમાણમાં કાઢે જેની અંદર અલગ અલગ ટૂક આપણે ખોણ મૂકવામાં આવ્યું છે કે જેની અંદર વધુ પ્રમાણમાં ખોણ નાખીએ તો પણ દૂધ આપ વધારે આપતા હોય છે. જેમ કે અંદર હ સાગર દોણો છે કાકા પાપડી છે એમ અલગ અલગ પશુ. આહારની અંદર અલગ અલગ વ્યવહારના ખોણ આવતા હોય છે જેની અંદર અમુક અુક અમુક એવા વિસ્તારોમાં છે ને કે જેની અંદર એવું જ પરફોર્મન્સ કરવામાં આવે કે જેની અંદર આખા તબેલા ઉભા કરવામાં આવતા હોય છે. તબેલા ઉપભા કરાય પછી જેની અંદર ગાયો ખૂબ બધી ગાયો અને વધુ પ્રમાણમાં ભેસો ઉઊભી કરવામાં આવે છે જેની અંદર કે વધુ પ્રમાણમાં આપ દૂધ દૂધ ભરાઈ શકે અને વધુ પ્રમાણમાં આપણું રોજગાર ચાલી શકે અને વધુ પ્રમાણમાં આપણે પૈસા કમાઈ શકીએ અને આપણું જીવન ગુજારી શકીએ એમ અલગ અલગ રીતે આપણે બધું કામ કરતા હોઈએ છીએ જેની અંદર કે હું તમાને વાત. કરી શકું કે જેમાં અલગ અલગ એ નાના વાછડાઓ ની અંદર અલગ મોટ મોટા મોટા બધા ભેસો બનાવવામ તો આવતી હોય છે જેમ કે પાડીઓ હોય. પાડી ની અંદર ભેસ બનાવવા આવતી હોય છે. એવી રીતે આપડે બધું મોટું કરીએ તો બિલકુલ સારી મજા આવતી હોય છે. તમાને હવે
હા એટલે હું તમને શું કર ખબર છે કે જે આપણે જે એની અંદર જે ટાાઈલ્સ નો આપડે મોટો જે શોરૂમ ખોલી લઈએે તો એવું સારું એવું સારું એવું પફોર્મન્સ મળે અને પછી ડેબની જે ફેક્ટરી એના પછી પછી આપડ ધંધો છે ને આગ આગળ વધારવા આગળ વધારવાનું એટલે બીજો ધંધો ખોલવાનો કાયસ નો ધંધો છે કાયસ નો એક ધંધો એવો છે કે ડેલી ચાલતો હોય છે એ ધંધો કોઈ બી બંધ થતો નથી એટલે જે તાયસોરી ન મોરબી માં પણ ખાસી બંધ હોય છે જેથી કરીને આપડે ત્યાં પેલા તો શીખવા માટે જવું પડશે ફેક્ટરી બેક્ટરી માટે જવું પડશે કે હમ ટાઈસો છે નાણાં છે એ બધું મોરબી બાજુ ઘણું બધું એ મળતું હોય છે જેથી કરીને આપણે જે અલગ અલગ રીતે થ આપ આપણો વિકાસ કરીએ આપણો વિકાસ થાય પછી આપણો શોષણ થઈ શકતું નથી શોષણ તો પછી અટકાઈ જતું હોય ધીરે ધીરે આપણે એવા ઊંચા માણસ બની જઈએ કે જે મુકેશ અંબાણી એ રીતના આપ પૈસા વાળને અમીર બની કરોડપતિ બની એક ફેર કરોડપતિ જ બની જયું છે બેઠક બેઠ આડિયા તો એવી છે કે વાચ તમે શું કરો અલગ અલગ રીતે આમ એમ કે કઈ રીતે કઈ શક ન પણ શરૂઆત કે જેમ કરવી પૈસા વિ કેલા સ્ટારિંગ હ થઈ બ પસથી અલગ અલગ રીતે તમનેું કોઈ નવા ફેક્ટરી હોય છે પ કે મોરબી બાજુ એવું આવેલું છે રણ આવેલું હોય છે જેની અંદરથી મીઠું પકવતા હોય છે જે માછલા વાળા હોય છે ને જાળી વાળા એ ર મીઠું પકાવતા હોય મીઠા ની અંદર પણ એ આખું મીઠું રિફેશ બિફેશ કરીને આવી રીતે આપણે આપડે રેત ન ટગા હોય છે એવી રીતે ટગા કરતા હોય છે એ ટગા કરીને પધી એનું અલગ મશીન આવતું હય મશીન ની અંદર નાખી એટ બધું મેઠુરને શુદ્ધ બની જત હોય છે આમ આમ એવું બનતું હોય છે કે જે પછી આપણે નમક નમક એ નમક કરી આપણે જે શાકની અંદર નાખીએ કેમ કે અલગ અલગ રીતે આપને સ્વાદ મળતા હોય એ
તમે મને સારી ફેક્ટરી વિશે જણાયું જેમ કે અંદર મોરબીની અંદર મોટી મોટી ફેક્ટરીઓ ઉભી કરેલી છે જેથી કરીને એમનું રોજગાર ગુજારી શકે અને આગળને પેઢું પણ એમ વિચારી શકે કે એમ આગળનું વિચારીને એમ લોકો કામ કરતા હોઈએ છેએ જેમ કે હા અમે અમારા ખેત તમાં એક સારી ફેક્ટરી ઉઊભી કરી શકીએ તો પણ અમારી ફેક્ટરી જો માર્કેટ કેટમાં ચાલી જાય તો પણ અમારું એવું પરફોર્મન્સ સારું બની જાય અને આ આવકે સારી થઈ જાય અને જે આગળની પેઢી આવતી હોય એને પણ આગળનું જે વિચારવું પડે એવી રીતે આપણે એવી રીતે કામ કરવું પડે જેની અંદર કે તમે મને નાળાનું ફેક્ટરી છે પછી રિફાઈનરી ફેક્ટરી છે પછી અલગ અલગ એવી ફેક્ટરીઓ આવતી હોય છે જેની અંદર નમક નમકમાં એવું મશીન ફિટ કરવામાં આવી આવ્યું છે કે જેથી કરીને તમે મોટા મોટા કાંગડા નાખતા હોઈએ છીએ તો ત્યાંની અંદર સારું. એવું નમક રિફાાઈન્ડ થઈ જતું હોય છે એટલું ફ્રેશ થઈ જતું હોય છે એટલું વાાઈટ થઈ જતું હોય છે કે જેની અંદર માર્કેટમાં હાલે એની વીસ રૂપિયા પ્રતિ કિલો પાવ છે જેની અંદર વીસ કિલો પ્રતિ પાવ છે કે ધારો કે એક ટરબા ટરબા આવતા હોય છે ટર્કો આવતી હોય છે એ પરરા આવતા હશે તો વીસ પ્રમાણે ગણી લો કે જેમ કે એક ટર્ક ની અંદર બાવીશ કે ત્રેવીસ ટન જેવું હમાતું હોય કે જેમ કે બાવીસ ત્રેવીસ હજાર જેવું જેવો કિલ્લા એમ કે હું અલગ અલગ પરર્ફોર્મન્સ આપે જોવા મળે એવી રીતે આપણે માર્કેટિંગનું કામ કરીએ તો પણ આપણે સારું એવો ધંધો ચાલી જાય. એવો સોશિયલ મીડિયામાં નાખીએ તો પણ એવો સારો ધંધો ચાલી જાય. તો પણ આપણને એ કે જીવન રોજગાર બની જતું હોય છે. કે જેની અંદર આપડે બેરોજગાર થઈ રહ્યા છે દિવસે દિવસે તો પણ એ દિવસો પણ જોવાના મ જાય એમ આગળ એવું. એવું સારું વાતાવરણ આવી જાય અને સારું એવું પરફોર્મન્સ સારું બની જાય. તો પણ આપણું જીવન એક જીવન સેઠ. થઈ જતું હોય છે જિંદગીની અંદર એક કામ સેટ થઈ જતું હોય છે. જેની અંદર તમે મને વાત કરી કે બિલકુલ તમે હા તમે થોડાક મને બે શબ્દ વિશે મને થોડીક માહિતી આપો
હા એટલે હું તમને એ શબ્દ વિશે માહિતી આપું જે આ મીઠા ની તોમે બધી વાત તો કરી લીધી પછી જે અલગ અલગ રીતે જે તેનું મીઠાનું પણ પરંત ત મોરબી ની અંદર અલગ અલગ એવી ફેક્ટરીવા છે જે મોરબી પ્રખ્યાત છે આણા ગુજરાત ની અંદર કે જે કંપનીઓમાં ફેક્ટરીઓમાં એ બધ. પ્રખ્યાત છે અને જો આપડે વિઠલાપુર બાજુ જઈએ. પછી બે ત્રજ બા એ બધ કંપનીઓ બુ આવી રહ્યું છે જેમકે ગાડી હોય છે ગાડી બનાવવા માટે હોંડા બનાવવા માટે અલગ અલગ રીતે એવી ઘણી બધી કંપનીઓ પણ ઈ સાઈડ આવેલી હોય છે. જેથી જે હોંડા ની કંપની છે એ આપે કુલ હોંડાની કંપનીઓ ચાર છે. એક આવેલી છે રાજેશ થાન ની અંદર અને બીજી છે એક બીજા દેશની અંદર એ એક હોંડાનો જે માલિક છે એરો એ છે. જાપાન નો થાય જાપાન નો માલિક છે પણ એ માલિક તો મરી ગયો છે. પણ એનો છોકરો બધું ચલાવે છે એટલે કે એ કેટલા પૈસા એટ કરોડપતિ છે. એ તને હ વાત છું ચ ચ ફે્ટરી ચાલતી છે. એને એ આપ જેમ કે એને એનો બિઝનેસ કરેલો હો છે એ એવું બજલે છે કે મે પી પૈસા રેડી આપતા હોય ખાલી. સત્તર થી ઓગણીસ સેકન્ડ કે વીસ સેકન્ડ ની અંદર એક્ટવા બનતી હોય છે. એવી કેટલી એક્ટવા આવ આઠ કલાક નોકરી કરવાની. પછી આઠ કલાક નોકરીની અંદર આઠ કલાકની નોકરી ની અંદર આપણેે કેટલી બારસો કે તેરસો એક્ટવા એવ આપણે કાઢી શકીએ કેટલી બને જેમ કે એટલી અલગ અલગ એમાં ડિપાર્ટમે પણ આપેલા હોય છે કે જેમ. અલગ અલગ એજ એન્જિન એસેમ્બલી પોઈન્ટ હોય છેછ આપણે જે. કલર નું બધું કામકાજ વાળું હોય એ બછી અલગ અલગ હા પછી જે લાઈનમાં ચાલતું હોય છે જેમ કે અલગ અલગ પાર્ટ બનાવતું હોય છે. અલગ અલગ રીતે જે પછી જે અંદર જે માવા જેવો આવે ને એનું આપણે શોષણ કરીને જે નાખે ને અંદર નાખે એટલે મશીનની અંદર મશીન સોપ હોય છે મશીનની અંદર જે
મારે ત મને એમ કેવું છે કે જેથી કરીને તમે મને બિલકુલ વાત સાચી કરી જેમ કે એક હોન્ડા નો માલિક એક બિલકુલ કરોડપતિ થઈ ગયો છે જેની અંદર કે એક હોન્ડાને અલગ અલગ ડિપાર્ટમેન્ટો આવતા હોય છે જેમ કે એક હોન્ડાનું એક બની શકે એક હોંડા કંપનીનું એક્ટિવા બની શકે એક હોંડા કંપનીનું એક ગાડી બની શકે એમ અલગ અલગ સાધનો અલગ અલગ વાહનો બનતા હોય છે જેથી કરીને એક હોન્ડાની ગાડી એક પેટ્રોલ માં બનાવવામાં આવે છે જેથી કરીને પેટ્રોલ સારું વખણાય અને સારું વપરાય અને સારું એવરેજ આપે અને સારું એનું શોષણ થાય એવી રીતે અલગ એક ગાડી બનાવવામાં આવી છે જેથી કરીને આપણા ઈન્ડિયાની કંપની ની હું વાત કરી શકું ટાટા ટાટા એક કંપની એવી છે જેથી કરીને એક બિલ કુલ બીજા બીજા દેશોમાં એ બહુ વધારે ચાલી ગઈ છે જેમ કે એક ટાટા કંપની છે જેની અંદર છે હું તને વાત કરી શકું એમાં મોટા મોટી ગાડીઓ આવતી હોય છે. ટાટા સીઆરા આવતી હોય છે ટાટા નેક્સોન આવતી હોય છે પછી ટાટાના ટ્રકો આવતા હોય છે. એમ થઇ ને નાના મોટા મોડલ મોટા બધી ટ્રકો એમાં ટાટાની બિલકુલ ફિટ થઈ જતું હોય છે જેની અંદર એવું એવું સારું પરફોર્મન્સ આપવામાં આવે છે જેથી કરીને એક કંપની કંપની ટાટા નો કંપની નો માલિક નું નામ છે રતન ટાટા. રતન ટાટા બિલકુલ એક દોઢ વર્ષ જેવું થઈ ગયું પણ એમનું મૃત્યુ થઈ ગયું. જેથી કરીને નરેન્દ્ર મોદી છે વડાપ્રધાન પણ એમને પણ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવી હતી. કે સારો માં સારો રતન ટાટા અને સારામાં સારું દાન આપતો એવો રતન ટાંટા કંપનીનો માલિક પણ આજ મૃત્યુ પામ્યો છે. એવું તેની અંદર હા સ્ટોરી ચડાવી છે જેથી કરીને લોકોને જાગૃતતા જગાવે કે જેથી કરીને હું આપણા એક બીજી કંપની છે કે જીઓની કંપની. એ એ જીઓની કંપની ની હું વાત કરી શકું કે જેથી કરીને જીઓની કંપની નો માલિક છે આ મુકેશ અંબાણી મુકેશ અંબાણી અને ધીરુભાઈ અંબાણી એમ બંને ત્યાં મુકેશ અંબાણી ને એકલા ની કંપની છે જેથી કરીને એ લૂંટારાઓની જેમ લૂંટે છે લૂંટારાઓ જેમ લૂટે છે પછી અને જેમ કે મોઘા મોઘા બેલેન્સો કરાવો
વાત તો હાસી તમારી જેમ કે અલગ અલગ રીતે ઉત્પાદન માં